હલો.
હલો હા તમને મારો અવાજ આવે છે?
અવાજ આવે
હા આવે છે તમારો અવાજ. હલો. હલો.
હ
હા આવે છે. હા.
હા માંગુ છું.
હા.
અને સૌથી મહત્વપૂર્ણ અને જીવનદાતા ઋતુ છે. આ ઋતુ ઉનાળાના આકડા તાપ પછી રાહત આપે છે. ખેતી અને ખેતી માટે અ ખેતી માટે અનિયક્ષે અને પ્રકૃતિમાં લીલોતર લાવે છે. નીચે ચોમાસામાં વિશે અલગ અલગ હું તમને વાક્ય જણાવું તો ચોમાસું ચોમાસાને વર્ષાઋતુ પણ કહેવામાં આવે છે. આ ઋતુમાં સામાન્ય રીતે જૂન મહિનામાં સપ્ટેમ્બર મહિના સુધી ચાલે છે. ચોમાસામાં આકાશમાં કાળા દિબાંગ વાદળો છવાઈ જાય છે. તો તમે શું કેવા માંગશો?
હા તમે જે કીધું તે બરાબર છે. ચોમાસુ ભારતીય ઉત્પકારની મુખ્ય ઋતુઓને એક છે. હિન્દુ પંચમમાં મુજબ ચોમાસાની શરૂઆત મહિના થી થાય છે. અને તે ભાધવ કે આસો મહિનામ તા સુધી ચાલે છે. આ ઋતુમાં આકાશમાં કાળા વાદળ છવાઈ જાય. અને વીજળી ના ચમકારો સાથે વર્ષા વર્ષે છે. ઉનાળાના કાળઝાળ ગરમી પછી ચોમાસુની ધરતી પણ ઠંડક અને રાહત લઈને આવે છે. વરસાદ પડવાથી ખેડૂતો પોતાના ખેતમાં વાવની શરૂઆત કરે છે. ચોમાસાની ઋતુ ખેતી માટે ખૂબ જ અનુકર અને જીવનદાતા મનાવવામાં આવે છે. નદી, નળ, શહેરો, કુવારો જેવા સ્ટોરોમાં ચોમાસા ના દિવસે પાણી ભરાઈ જાય છે વરસાદના લીધે ખેડૂત લોકોને માટે ખૂબ જ જરૂરી હોય છે. મોર આનંદમાં આવીને પોતાના પીછા ફેલાવીને નૃત્ય કરે છે. દેરકા અનેક અન્ય જીવ જંત તો અવાજ વાતાવરણમાં ગુજાવા લાગે છે. તમે શું કેવા માંગો છો?
હા તમે જે કીધી તે વાત તમારી સાચી છે બિલકુલ સાચું કીધું તમે. તે જ રીતે હું પણ તમને દર્શાવ તું વીજળીના ચમકારા અને વાદળોના ઘરગર સાથે વરસાદ પડે છે વરસાદ પડવા વરસાદ પડવાથી ગરમી ખુબ જ થાય છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસે છે. વરસાદ તો ચોમાસુ ઘણા એ લોકોને ખુબ જ ગમે છે કારણ કે તે મોસમે ફરવાની મજા ને વાદળો માં આપણને શી જોવાની કઈ અલગ જ મજા મળે છે આનંદ મળે છે ખુબ જ સારું લાગે છે. દિલને સુકૂન થાય છે. જેમ પહાડી ઈલાકામાં હોય તેમના તો ખૂબ જ પ્રિય છે ને આ ખેડૂતોનો આ ખેડૂતોનો અ ઋતુ કહેવામાં આવે છે જે પ્રમાણે કારણ કે ખેડૂતોનું હોવાણું થાય છે. એટલે તો ધરતી પર લીલું છમ ઘાસ અને સુંદર વનસ્પતિઓ ઊગી નીકળે છે આ વાત તો તમને પણ ખબર જ હશે. તેજ રીતે કે તો નદી નાળા તળાવ અને કુવાઓ વરસાદના પાણી થી છલકાઈ જાય છે. આપણો દેશ ખેતી પ્રધાન હોવાથી ખેડૂતો માટે આ ઋતુ ખુબ જ પ્રિય છે આ ઋતુમાં મોર કળા કરીને નાચે છે એ તમને એ પણ તમને ખબર હશે. મોર ઘણી વાર મો આ ઋતુ ચોમાસામાં અ કળા કરીને નાચે છે દેડકાઓ ડ્રાઉ ડ્રઉ અવાજ કરે છે. જેવું ચોમાસું શરૂ થઈ જાય છે તેવું દેડકા ઓ દેડકા ઓનો અવાજ આપણને સાંભળવા મળી જાય છે. ચોમાસું આપણને અન્ય આ ચોમાસું આપણને અન્ય પા અન્ય અને પાણી પૂરું પાડે છે તેથી તે ઋતુની રાણી કહેવા માં આવે છે હા ચોમાસું આપણને ઋતુ ની રાણી કહેવામાં આવે છે. તો તમને તમે શું કેશો.
હા તમે કીધું તે બરાબર છે. કે મોર છેને આનંદ થઈને વરસાદ પડે ત્યારે એ લોકો નાચવા લાગે છે અને દે દેડકા ડ્રાવુ ડ્રાવુ કરે છે અને અર્થ અનેક જીવજંતુઓ લોકો ઉપર ને એ લોકો પાણી માં જોવા મળે છે જેમ કે માસ તે લોકો અનેક પદાર્થ જેવું કઈ પણ ગાય છે અને એક બંનેને ઋતુમાં આપણને જોવા મળશે ચોમાસાના લીધે આપણા ખેડૂત લોકોને ખુબ જ ફાયદો થાય છે પાક ઉગાવા માટે આ ઋતુમાં મકાઈ ભજીયા અને પાક ખાવાની પણ ખુબ જ મજા આવે છે ચોમાસા ના દિવસે મકાઈ અને ભજીયા ખાવાની બધાને ખુબ જ આનંદ થાય છે કેમકે ઠંડક વાતાવરણ ના લીધે ગરમ ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે. વધુ પડતા વરસાથી ત્યારે પુર જેવી સ્થિતિ પણ થાય. જયારે વધુ વરસાદ પડે છે ત્યારે નુકસાન પણ થાય છે જેમ કે જે નદી કિનારે ગામ લોકો રેઈ છે. જેમ કે જે નદી કિનારે જે ગામ જેવા રેવા જે છે તેવા પદાર્થમાં પાણી પણ ભરાઈ જાય છે જ્યારે વધારે પણ પાણી ભરાય જાય છે અને પૂર જેવું આવવાની સંભાવના રહે છે. પણ જ્યારે ખેડૂત લોકોને ખુબ જ ફાયદા થાય એ લોકો ખેડૂત ખાસ કરીને ઇંતજાર કરે છે. કે ક્યારે વરસાદ પડે તેની. પેલેથી તૈયાર કરી મૂકે છે પાકની કે રોપવાની ઘઉં ચોખા કઈ પણ પદાર્થ નું જે અનાજ છે તે લોકો રોકવાની શરૂઆત કરી નાખે. જે વરસાદ પડે ત્યારે એ લોકોને ખુબ જ ફાયદો હા પણ જયારે વધુ વરસાદ પડે છે, ત્યારે નુકસાન પણ થાય છે. તે અને ફાયદો પણ થાય છે ક્યારે ક્યારે પાક ઢોવાઈ પણ જાય છે.
ને નુકસાન પણ થાય છે. પણ આ વરસાદ પડવાનો ખુબ જ જરૂરી છે. કે જ્યાં વિસ્તારમાં જે ગરમી ના લીધે સુખા વાતાવરણ નદી. કઈ પણ કુવા જેવા જે સુૂખું થઈ ગયેલું હોય તે એના માટે. વરસાદ પડે તે ખુબ જ જરૂરી છે કે. પાણી આવી જાય ગામ ના લીધે. તમે શું કેવા માંગો છો?
હા! તો તમે છે કે કીધુ તે ખુબ જ સરસ વાત કરી. ખુબ જ સાચું કહ્યું. એ જે હું પણ તમને કહ્યું તો ભારતીય સંસ્કૃતિમાં ચોમાસું એ વર્ષનું. સૌથી મુખ્ય અને રાહત આપાતી ઋતુ છે. હિન્દુ હિન્ંદુ ભાગમાંમાં. મુજબ અશાંત શ્રાવણ ભાવ. ભાદરવો અને આસો મહિના ચોમાસા ના ગણાય છે. ઉનાળાની આકરી ગરમી પછી, ચોમાસા નું આગમન લોકોમાં ખુશી લાવે દે છે. તમને ખબર જ હશે. આ ઋતુમાં વહેતા ઠંડા. પવનો મનને પ્રકૃત કરી દે છે. ચોમાસામાં વરસાદી પાણીના કારણે ખેતરોમાં પાક સારો થાય છે. આ ખેતરો માટે ખેડતૂતો માટે, ખુબ જ અગત્યનો ઋતુ છે. ચોમાસું ઋતુ. આકાશમાં ક્યારેય મેઘધનુષ્ય ર. જાય છે. ઘણી વાર ખુબ જ સારો સીન આપણને જોવા મળે છે. જે ખૂબ જ આકર્ષણ. આકર્ષક લાવે છે. આ ઋતુમાં લોકો બહાર નીકળતી વખતે. રેનકોટ અને છત્રી નો ઉપયોગ કરે છે. હા! આ બી તમને ખબર જ હશે ને ખુબ સરસ છે. રેન્કોટ અને છત્રી પેરીને જઈએ તો, આપણે ચોમાસાથી આપણે ભીનાતા નથી. આપડી સેફ્ટી બની રહે છે. હવે તો જાત જાતનું બધું નીકળી આવ્યું છે. તો પહેલાના જમાને તો ચોમાસામાં બધા કોથળી ઓળીને ચાલતા ને ભિનાતા. પણ ને બાળકો વરસાદના પાણીમાં. છબછબિયા કરવાની ખુબ જ મજા માળે છે. બાળકોને ખુબ જ આ આનંદ થાય છે ચોમાસામાં. ભીનાવાનો ચોમાસામાં રમવાનો કાદો કિચડમાં. નાના બાળકોને ખુબ જ શોખ હોય છે. પછી ગરમ ભજીયા અને ચા ખાવાની મજા મોસમ જ આ. ચોમાસામાં જ આવે છે. હા અમારા ઘરે તો રોજ બનતા. શું તમારા ઘરે અ ગરમ ભજીયા અને ચા ની મજા મારતા ચોમાસામાં?
હા મારે છે.
હા. તો તે જ રીતે વરસાદના અનુ અ વરસાદના અભાવે દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. તેથી તેનું સમય તેથી તેનું સમયસર આવવું જરૂરી. તેથી તેનું સમય સે આવવું જરૂરી છે. ને ચોમાસા ના દરમિયાન હરિયાળી વ વધવાથી આકાશનું વાતાવરણ ખુબ જ સુંદર દેખાય છે. જમીનમાં પાણીના તળ ઊંચા આવે છે. જેથી પીવાના પાણીની સમસ્યા દૂર. થાય છે હા. આ બી અ એટલે આપણા માટે જરૂરી છે. આ ઋતુ માં આંબો જાબુ. અને કેળા જેવા ફળો ખાવા મળે છે. જે આપણને ખુબ જ ભાવે છે. અ જોકે આ ચોમાસામાં ફળો આપણને કાપીને, ધોઈને સારી રીતના ખાવા જોઈએ કારણ કે. ખરાબ પણ થઈ જાય છે. તેથી તો જોકે આ અસ. સતત વરસાદને કારણે રસ્તાઓ પણ કાદો અને ગંદકી વાળા પણ થઈ જાય છે. ખાળાઓ થઈ જાય છે. પાણી ભરાઈ જાય છે. ખુબ જ એટલે સમસ્યા પણ થાય છે અને સારું પણ છે. અ હ તેજ રીતે હું તમને કહું તો, મચ્છરોનું પણ ઉપદ્રવ્ય વધે છે. એટલે મચ્છરો પણ ખુબ જ આવે છે. ને મચ્છરોનું એટલે કે. ડિમાડ માંગ વધે છે. મચ્છરોની લુપ્ત થતા નથી ખુબ જ વધુ મચ્છર. ખુબ જ વધુ પડતા મચ્છર આપણને કરડે છે જેથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓનો થવાનો ડર રહે છે ચોમાસામાં અ ઘણા લોકો ચોમાસાના ઋતુમાં જ દવાખાનામાં કેમ ભીડ હોય છે આ ચોમાસા ના મોસમ એ કોઈ વાર વરસાદ ખુબ જ પડે છે કોઈ વાર તડકો નીકળે છે મચ્છર મચ્છરો આપણને કરડી જાય છે તો ડેન્ગ્યુ મેલેરિયા થઈ જાય છે એટલે ચોમાસામાં આપણને તમે જોજો તો દવાખાના માં ગેરદી ખુબ જ જોવા મળે છે કારણ કે બધાની તબિયત ખુબ જ સ સારી નથી હોતી ખરાબ થઈ જાય છે પછી આપડા ત્યા આપણા તહેવારો જેવા કે રક્ષાબંધન જન્માષ્ટમી અને ગણેશ મહોત શો ચોમાસા દરમિયાન જ ઉજવવા મળે છે તો તમને મારી વાત સાંભળી ને કેવી લાગી
હ ખુબ જ સારી લાગી
હા થેન્ક યુ તમારો ખુબ ખુબ આભાર